હા
અવાજ આવે જ તમને મારો?
હા આવે છે, ને બોલો ને
હા તો આજે છે, ને આપડે જે નવરાત્રી જે છે ને એમાં શું ખોરાક લઈએ, અને શું કરીએ ને એના પર ચર્ચા કરીએ.
આતો ખુબ સુંદર આમ વિષય છે, તમારો તો
હા એ તો છે જ કારણકે આપડે આમ જોવા જઈએ ને તો ગુજરાત નો સૌથી આનંદમય તહેવાર છે. અને સૌથી મજા આવે એ સમયે.
બિલકુલ સાચી વાત છે હો, તમારી એકદમ હો. કે આજકાલ તો બધું જ એટલું બધું ટ્રેન્ડમાં થઇ ગયું છે, ને બધું જાત જાતનુ
હા, એટલે જ ને કેમ ગરબા ગ આમ નવરાત્રીને તમે યાદ કરો ને તો એવું જ યાદ આવે. કે નવ દિવસ કશું જ નહી કરવાનું ભગવાનને યાદ કરવાના ઉપવાસ કરતા હોય તો ઉપવાસ ને સવારે તો આપડે મોડા જ ઉઠીએ રાતે ઊંઘ્યાના હોઈએ એટલે. કે સવારે બે ત્રણ વાગે ઉઠે માણસ ખાય પછી બધું આમ ફ્રી બી થાય કે ક્લાસ કે કશું કરતા હોય ત્યાં જાય છ વાગે પછી બહાર જતું રેવાનું આરતીમાં કે બધે અને પછી આરતી માંથી ઘરે આવે સોસાયટી કે કશે થી અને તૈયાર થવાનું હોય નવ વાગે ને ભાર ગરબા ચાલુ થાય બાર વાગે. એટલે સવારના છ વાગ્યા સુધી રમઝટ જામે.
બિલકુલ હા તમારી સાચી વાત છે ને આ નવ દિવસ તો એટલા વહેલા જત તા રહે છેન ખબર જ નહી પડતી અને આપડે કેવાય ને ક્યાં બધાજ નવે નવ દિવસ આમ કેવાય કેમ માં અંબાને આમ એમાં આમ એમના પગે આમ જતા રહે છે આમ ક્ષણોમાં.
હા એ તો છે જ ને અને કેવું કે આમ ખાવા રીતે પણ બહુ કે છે ને નવરાત ત્રી વખતે ખાવાનું બહુ ચાલે જે આપડે બધી શોપ્સ ને બધું હોયને રાતે મોડા મોડા સુધી ખુલે અન બધે ખાવા જાય.
બિલકુલ એ જ ને અને તેનાથી છે ને આજકાલ તો આમ એના કારણે જ આમ બધું બહુ ચાલે છે રાતે.
હા હો કે જો ને આમ પતે ને ગરબા એટલે પછી બધા જાય સામે નજીક જે હોય એ આમ હલકું ખાવાનું ખાવા જવાનું મજા આવે.
બિલકુલ સાચી વાત છે તેનાથી છે ને આમ લોકોને આમ બહુ જ બધુ કેવાય એમના જીવનમાં બધું એ થાય છે કે એમ કેવાય ને તેની વાત જ કંઈક અલગ છે એમ. કે નવ દિવસ એટલા વહેલા જતા રહે છે ને કે ખબર જ નહી પડ તી ગરબા રમી રમીને અને ભગવાન માં આમ લીન થઈને આમ ખબર જ નહી પડતી આમ તમે જેમ કીધું એમ.
એજ ને અમાર તો દરરોજ આરતી થાય, પાઠ થાય પછી એના ગરબો ગવાય અને સોસાયટી તેમ ગરબા ગાય અને પછી સોસાયટીમાં જ નવે નવ દિવસ નાસ્તો અને જમવાનું. હોય એટલે બધા ભેગા મળીને એટલો ખુબ આનંદ આવે. કેમ બધું જ થઈ જાય એમ.
એટલે જ તો કેવાય છે કે નવરાત્રી એ નવ દિવસ અને આમ, રાતનો સમય છે રાત્રિ નો,
હા હો. અને મેન તો છે ને નવરાત્રી રાત્રિ નો જ છે. કે રાતે બધા આમ ગરબા ગાય ગરબા ચાલુ થાય બેતાલી ત્રણતાાલી થી પછી છે ને બધું રાસ જમાય જમાય તો સવારના સાત વાગી જાય.
બિલકુલ હા, ને આ સમય એટલો વહેલો પસાર થઈ જાય છે ને રાતે ખબર જ નહી પડતી લોકો ગરબમાં એટલા લીન થઈ જાય છે ને કે તને ખબર જ નહી પડતી કે ક્યારથી નવ થી ડાયરેક્ટ સવારના ચાર વાગી જાય છે, તમને ખબર જ નથી પડતી. જ્યારે મ્યુઝ ક બંધ થાય છે ને ત્યારે તેમના પગ આમ બંધ થાય છે એવો, આનંદ અને ઉત્સાહ હોય છે ને તેમાં તેમનામાં ખબર જ નથી પડતી આટલો બધો ઉત્સાહ અને આનંદ કઈથી તેમનામાં આવે છે.
હા હા જેવો ગરબો ચાલુ થાય ને એટલે આપણને એવું થાય કે આપણા પગ શાંત જ ના થાય જ્યાં સુધી ગાયક કલાકાર ગાતા હોય ને ત્યાં સુધી બેસવાનું મન જ ના થાય
એજ ને, અને આજની પેઢીઓને તો એટલા બધા ગરબા ગમતા હોય છે અને તેની વાત જ કંઈક અલગ હોય છે ને આજકાલ તો આમ કેહેવાય ને કે હજી બીજા ચાર મહિના બાકી હોય છે તો એ તેમના ઇન્સ્ટા ઇસ્ટાગ્રામ પર એવું લખે છે કે ફોર મંથ ટુ ગો,
હા હજી તો નવરાત્રી પતે નય ને એનું કાઉન્ટડાઉન ચાલુ થઇ જાય એવું છે.
એટલે જ ના હા, કહેવાય ને કહેવાય ડિજિટલ યુગનો સમય ચાલે છે આજકાલ તો
હા બઉ જ ડિજિટલ થઈ ગયું અને એમાં તો ખર્ચા એટલા વધા ગ્યા જ નવરાત્રી સમય કે ચણિયા ચોરી લો કે છોકરાઓના જબ્બા લેવાના. પછી પાસ નું સેટિંગ કરવાનું પછી દરોજ ખાવા જઈએ, તો એનું કરવાનું એવું,
એ જ ને. અને આ બધા ખર્ચા છે ને, પૂરા તો કરી ના શકીએ આપણાં. એટલે આપણે પોતે જ કંઈક નું કઈક આપડે શોધી લઈએ ને તો સારું પડે હા.
હા કમાવાનું બહુ જરૂરી છે એ તો તમારી વાત સાચી જ છે. અને જો જોબ કરતા હોય ને તો નવરાત્રીમાં બહુ અગવડ પડે હવારે જોબ માટે ઉઠવાનું હોય અને રાતે છ વાગ્યા સુધી હવારે જાગ્યા હોય આઠ વાગે જોબ જવાનું એટલે આ, આખો દિવસ જો ઉપ આપણેે ઊંઘ્યા જ કરીએ એવું થાય.
બિલકુલ હ મને આ તમારા પરથી આમ એક વાત યાદ આવે છે કે મારો આવો ફ્રેન્ડ હતો કે જે, તેની ઇન્ટેનશિપ કરતો હતો. અને તેને સેમ આવું જ હતું, કે એને ગરબા પણ એટલા બધા ગમ ગમતા હતા અને આમ નોકરી પર બી જવાનું હતું. તેથી શું કરતો હતો ખબર છે પેલા તો આખી નાખી રાત જાગે બસ ખાલી ટ્રેનમાં મુસાફરી કરવા જતો હતો એટલે અહિયાયા થી આપડે વડોદરા જાય એટલે બે ત્રણ કલાક બે કલાક થાય તેટલું જ ખાલી સૂઈ જતો હતો, પછી બસ તેના, કામ પર લાગી જાય, પછી સાંજે આવે ટ્રેન માંથી, અને પછી ડાયરેક્ટ પછી ડાયરેક્ટ કહેવાય ને કે ડાયરેક નવ ગરબાં કરવા જઈ જતો હતો નવ વાગ
એ તો શોખ ની વસ્તુ છે.
એજ ને. અને આટલી બધી તાકાત મેં કીધું ક્યાંથી આવે છે તમારામાં? કારણ કે ઊંઘ જ ખાલી દિવસમાં ચોવીસ કલાકમાંથી ખાલી બે કલાક ની ઊંઘ એ પૂરતી તો કેવાય નહીં. બટ એ તોય છેલ્લા કહેવાયને ચાર-પાંચ દિવસ તો એવું કર્યું પછી એ સાતમા દિવસે જઈને બીમાર પડ્યો, બોલો. ત્યાં સુધી એ ગરબા રમ તો હતો.
હા પણ એ ઊંઘ ના મળે સરખી એટલે શું થાય? શરીર બગડે જ ને.
એજ ને.
એ બહુ સાચવવું પડે હા નવરાત્રી વખતે, ને કશું ઊંધું-ચતું આમ ખાવાનું આઈ જાય ને તો પછી આપણું પેટ બગડે કે શરીર બગડે.
બિલકુલ સાચી વાત હો તમારી. અને કહેવાય ને કે ગરબા પતીને છે ને લોકો એટલા બધા આમ ઝુંડમાં બહાર નીકળે છે ને કે અમુક લોકોન તો તેમના ચપ્પલ ભી નથી મલતા હોતા. એટલે એ લોકા શું કરે છે ચપ્પલ વિના જ આવી જાય છે.
નવરાત્રીમ ચપ્પલ ખોવાય જવું એક ટ્રેજેડી બની જાય. બધા જોડાવ એક થયું છે. તમાર જોડે થયું છે?
ના મારી જોડે તો હજી સુધી થયું જ નથી, કારણ કે હું છે ને મારા ચપ્પલ મારા એક્ટિવામાં જ નાખી દઉં. કોઈ લઈ જ ના જાયને. અને કોઈ પહેરી ના લઈ જાય.
માર જોડે તો એવું થયું છે હા. આમ જોઈએ ને તો મેં ચપ્પલ છે ને મૂક્યા તા અને પછી છે ને હું પાછી આઈ ને સવા પાંચ વાગે તો મારા ચપ્પલ જ નતા. તો મારે ખાલી પગે જવું પડ્યું તું પથ્થર પરથી ચાલીને.
શું વાત કરો છો બાપ રે બાપ?
અહં. એટલે થાય જ મારી જોડે તો આવુ.
મારે મારી જોડે પણ આમ એક વખત છે ને હું એક ક્ટિવા માં ચપ્પલ મુકવાનું રહી ગયેલું, તે દરમિયાન છે ને મેં ત્યાં જ આમ મુકેલા ચપ્ પલ તોય આમ કહેવાય ને કે એટલું સારું નસીબ કે કોઈ એ લઈ જ ના ગયા ચપ્પલ. કીધું, આહો! આ ફેરે બચી ગયા.
તો-તો સારું નસીબ કહેવાય તમારું. લઈ ના ગયા કોઈ તો-તો.
એમાં પણ એક મસ્ત વસ્તુ થયેલું, કે માર બાજુમાં મારો ફ્રેન્ડ એને મારી બાજુમાં જ મુકેલા એના નાઈક વાળા ચપ્પલ, કહેવાય ને કે એના બૂટ અને એજ ગાયબ થઈ ગયા.
એ તો મોંઘા ચપ્પલ જોઈન લઈ લે, આપણે તો સ્લીપર સસ્તા જ પહેરીન જાવાના.
હવે એ જ આ પોતપોતાનો અલગ-અલગ શોખ.
હમ્મ. એ તો એવું જ ના. અને નવરાત્રીમાં તમે જોવા જાવ તો, તમને ગરબાને શોખ ખરો? તમને ગરબાન શોખ ખરો? હલો.
હા, મને ગરબાનો શોખ ખરોન, પણ એટલો બધો નહીં, મને જોવાનો ઓચમ મજા આવે. હું છે ને દર ફેર પાસ લઉં જોવાના, આમ બેસીને સ્ટેજ ઉપર બેસીને આ સાઈડ પર બેસવાનું હોયને, ત્યાં મને રમવા તે છે ને જોવાનો ખુબ જ આમ મજા આવે.
મન તો રમવાનો બો શોખ છે કે હું તો એક વાર અંદર જાઉંને રમવા માટે બાર વાગે, અગિયાર વાગે પછી સવારના છ, સાત વાગે ને તો એ ખબર ના પડે. આમ એક્સરસાઇઝ એટલી થઇ જાયને ગરબામાં તો એટલી મજા આઈ જાય.
બિલકુલ હા સાચી વાત છે ને કેહેવાય છે ને કે છોકરીઓને આમ ગરબા કરવાથી કોઈ રોકી જ ના શકતું હોય. કે મેં આજ સુધી કોઈ છોકરીને એમ બેસેલી નથી જોઈ એમ કેવાયને.
હમમ. એ તો છે હા, કે કશું પણ કરીને ગરબા રમવા તૈયાર થઈને તો જવાનું જ. વરસાદ હોય, પવન હોય, ગરમી હોય બધું ભૂલી જવાનુંય એમ.
બિલકુલ સાચી વાત છે એટલે જ ને
ઈ તો છે જ ને અને કેવું કે ત્યાં ટેન્ટ પણ હોય જ છે બેસવાના, આપણે થાકી જઈએ ને તો પછી એ ટેન્ટ ખરીદી લઈએ. તો પછી ટેન્ટમાં બેસી રહેવાય થોડી વાર એમ થાકી ગયા તો થોડી વાર બેસો. થોડી વાર રમો, ખાઓ પીઓ એવું બધું.
એ નો એ દરમિયાન, આ તહેવાર દરમિયાન છે ને એટલા મજા લેય એટલા જલસા થાય છે ને અને આ નવ દિવસની તો વાત જ કઈક આખી અલગ હોય. છે. આ કહેવાય છે ને બધી બધા કરતા મસ્ત આ તહેવાર છે.
હા હા. સૌથી આમ સરસ તહેવાર ગુજરા માનીયે ને તો એ જ છે કે મજા એટલી આવે ભક્તિ એટલી થાય. આમ બધી રીતે ન કપડાં નવા લઈએ, ખાવાનું મળે. ભાઈબંધ દોસ્તાર મળે, ફેમિલી મળે, એટલે આમ બધી રીતે બો જ સારું રે.
બિલકુલ હા તમારી સો ટકાની સાચી વાત છે. ક્યાક તહેવાર જ કંઈક અલગ જ છે અને ઉમંગ એનો તો સૌથી અલગ છે. આ તહેવારનો અને આ ગુજરાતમાં જ મનાવવામાં આવે છે. આ તહેવાર અને બહાર પણ મનાવવામાં આવે છે, પણ એનો ક્રેસ એટલો બધો નય ગુજરાત જેટલો.
હા, એ જ આપણે ચોક્કસ ફરીથી વાત કરીશું. ખુબ આનંદ આયો મ તમારા જોડે આમ વાત કરીને.
ચોક્કસ ચોક્કસ હા.
હા, મલીએ.